હેલો
હેલો
હા હેલો
હા
હેલો
હલો
આવે છે અવાજ
હા
અ હેલો
હા
હેલો હેલો હેલો હેલો હા આવે છે અવાજ
હા
હા કેમ છે
મજામાં
હા બસ હું પણ મજામાં
હા હા બોલો
હાલો
હાલો
હા હાલો